હ.
મારા આવી રહ્યો છે.
હા આવે છે શું કરી રહ્યા છે ઘરના હાલમાં?
હાલના ઘરમાં બધા સારા છે અને હું પણ સારું છું તમે કેમ છો તમારા ઘરના બધા સારા છે ને?
હા ઘરના તો એકદમ સારા છે અરે મેં તમને એના કારણસર ફોન કર્યો કે તમે જે હમણાં તહેવાર ગયો જે તમે દિવાળીનો તહેવાર ગયો તેમાં તો મનેમ અમારા બાજુ તો દિવાળીમાં એટલું બધું ધૂમધામથી ઉજવવામાં આવતું નથી તો તમારે અહીંયા જે ધૂમધામથી ઉજવવામાં આવે છે તેના વિશે મને થોડું ઘણું જાણવું હતું એ બાબત અંગે તમને ફોન કર્યો છે તો શું તમે મને જણાવી શકો છો થોડી ઘણી બાબત
હા દિવાળી તો અમારે અહીંયા ખૂબ જ ધૂમધામથી ઉજવવાવામાં આવે છે અને તેના વિશે તમને જણાવવામાં ખુશી ખૂબ જ ખુશી થશે. દિવાળીમાં શું આવે કે અમે દીવા પ્રગટાવી પૂરા આખા ઘરમાં તે દીવા પ્રગટાવીએ છીએ અને તુલસી માતા એ ખાસ કરીને એક દીવો મૂકીયે છે જેથી કરીને અમાર હતા તે જ રાવણનું વધ થયું હતું ત્યારે તે રાવણ વધ કરીને તેની નગરીમાં પાછા આવ્યા હતા અને તેના સ્વાગતમાં તે દિવા પ્રગટાવીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેથી કરીને અમે આ તહેવાર ઉજવીએ છીએ અને તેની સાથે સાથે અમે ફટાકડા પણ ફોડીંએ છીએ જેથી કરીને નાના બાળકો અથવા કોઈ મોટા વ્યક્તિઓ પણ ફટાકડા ફોડીને તે તહેવારની ઉજવણી કરે છે. તમે તમને ખુબ જ મજા આવે છે તમારે કોઈ આવો તહેવાર ઉજવવામાં આવે છે કે?
હા અમારે અયા તો એમ તો ખાસ કરીને દિવાળી ઉજવામાં આવે છે પણ એટલું બધું ધૂમધામથી ઉજવવામાં આવતું નથી પરંતુ અમારી આયા જે જન્માષ્ટમીનો તહેવાર છે તે ખૂબ જ ધૂમધામથી ઉજવામાં આવે છે કારણ કે જન્માષ્ટમી એક શ્રીકૃષ્ણ ભગવાન નો તહેવાર છે અને અમે શ્રીકૃષ્ણ ભગવાનને ખૂબ જ માનીયે છે. જયારે એમનો જન્મ થયો એમને એમને જે તમને એ ભૂતકાળ વિશે જણાવું કે અમે એમને ક્યા માની તો એમનો જન્મ થયો જે વૃંદાવનમાં થયો હતો અને ત્યાં એ લોકો ગોપીઓ સાથે રમ્યા અને જે શ્રદ્ધા અને વિશ્વાસ અને પોતાના પર જે એ લોકો પ્રતિબળ આપથી જે રાક્ષસોનો નાશ કર્યો અને ઘણા બધાનો નાશ કર્યો એથી અમે એમને ગમે છે મથુરામાં પણ અમે જોયું એ ઘણા બધાનો નાશ કર્યો જે રાક્ષસો હતા જે બુરી શક્તિ હતી તેમનો નાશ કર્યો અને જન્માષ્ટમ દિવસ એમનો જન્મ થયો તેથી અમે ધૂમધામથી જોઈએ છીએ એ અમે એ દિવસે મંદિર માં દર્શન કરવા માટે જઈએ છીએ અને શ્રી કૃષ્ણ ભગવાન માનીએ છીએ અને જે મીઠાઈઓ છે એ પણ બનાવીએ છીએ અમે તે દિવસે જમવાનું પણ રાખીએ છીએ અને સાંજે શું હોય છે કે જે કૃષ્ણ ભગવાનને જે માખણની ચોરી કરતા હતા એટલે કે ચોરી કરીને એ લોકો ખાત નટખટ હતા એટલે ચોરી કરીને ખાતાતા એમ અમે પણ એ પરંપરામાં આગળ ચલાવા માટે અમે પણ જે મટકી બાંધીએ છીએ અને ખુબ જ ધૂમધામથી જે વાજિંત્રો હોય તે વગાડીને અમે એ તહેવાર ઉજવીએ છીએ અને મટકી પણ ફોડીએ છીએ ઘરના કોઈ એટલે કે જે મોલા ન હોય કોઈ સદસ્ય દ્વારા મટકી ફોડવામાં આવે છે અને અમે ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છે અને જે મટકી હોય તેમાં માખણ હોય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને એમાં પણ અમને જે ઘરે એમ બનાવ્યું હોય એ કરતા જે મટકી માનો અમે જે ખાઈએ છીએ તેનો કઈ સ